હાલો.
કેમ છો તમે મજામાં?
હા મજામાં છે, તમારે કેવું છે?
અમારે પણ મજામાં જ છે, અમે શાંતિ છે.
અચ્છા. તમાર સાથે વાત કરીને આજે ખૂબ જ આનંદ આવી રહ્યો છે.
અમને પણ હાલ શું કરી રહ્યા છો જમ્યું?
હા જમી લીધું છે.
બરાબર હા બસ અમે અમણાં જ જમ્યું અને હું થોડું વિચારતો હતો કે આપડે જે જમવાનું બનાવીએ છે, એ આવે ક્યાંથી છે. કે એક સારું જમવા આપણે જે ભોજન કરીએ છે, એ અને થોડું જે હાલ જોઈએ છો જે હમણાં ફાસ્ટ ફૂડ મળે છે, બોઉ બધું એ આપણા સેહત માટે અને હેલ્થ માટે થોડું ખરાબ પણ કેવાય એટલે જે આપડે ખાઈએ છે, એ વસ્તુ આવે છે, ક્યાંથી એના પર હું થોડો વિચાર કરતો તો
અચ્છા. હા તમે જે રીતના વિચાર્યું કે આપણે જે ખાઈએ છે, રોજ આપણને નવું નવું ભોજન મળે છે, તે આવે ક્યાંથી તે આપણું આ ભોજન ને લાવવા માટે ખેડૂતોનો ઘણો મોટો ભાગ છે, તે તેમના મેહ તેમના ખેતરમાં ઘણી મહેનત કરે છે. જેથી તે ઘઉં, ચોખા, મકાઈ જુવાર જેવા ઘણા અનાજ પકવે છે. જેથી આપણને આપણા ઘર સુધી સારું એવું ભોજન માટે અનાજ મળી રહે છે. અ તમે જાણો છો ભારત એક કૃષિ પ્રદાન દેશ છે. અને દેશની મોટી વસ્તી ખેતી પર જ નિર્ભર છે. આપણેે બધા ખેડૂતોને અંદદાતાર કહેવામાં આ આપડે કહીયે છીએ કારણ કે તેઓ સમગ્ર સમાજને અનાજ પૂરું પાડે છે, તમે મારી વાતને સમજ સમજી જ શકો છો.
હા હા તમે કીધું કે જેમ ખેડૂતો છે, જે ખેતી કરે છે, અને જે આપડા સુધી અ અનાજ પહોંચાડે છે, કે જેને આપણે ખાઈએ છે, અને આપણા દેશ માટે ખેડૂતો એક ટો એવો જવાબદાર છે, કે જે આપણને આપણા સુધી એક પોતે ઉગાડે છે, અને આપણા સુધી પોહચાડે છે, અનાજને અ ખેતીનો એક ઇતિહાસ છે, કે ભારત હજારો વર્ષોથી ખેતી કરવામાં આવે છે, ભારતમાં અને એ સિંધુ ખીંણીની સં સ્કૃતિના સમયથી લોકો ઘઉં, જવ અને પાકની ખેતી કરતા હતા. સમય જતા ખેતીની પદ્ધતિઓમાં ઘણા ફેરફારો આવ્યા છે, અને આજે આધુનિક ટેકનોલોજીનો ઉ યોગ થાય છે, અવે ભારતના આપણે જોઈએ તો મુખ્ય પાકો અ ભારતમાં ત્રણ પ્રકારના પાક ઉગાડવામાં આવે છે, એક છે. ખરીફ પાક કેવાય છે, બીજો રવિ પાક કેવાય છે, અને ઝાયડ પાક કેવાય છે. અવે ખરીફ પાક છે, એમાં ચોખા, મકાઈ, કપાસ સોયાબીન, મગફળી જેમાં પાકો ઉગાડવામાં આવે છે, અને હવે રવિ પાક છે, એમાં ઘઉં, ચણા સરસવ જીરું વગેરે જેવું પાકો લેવામાં આવે છે, અવે ઝાયડસ પાક છે, એમાં તરબૂજ છે, કાકડી છે, શાકભાજી વગેરે પાકો ખેડૂતો ઉગાડતા હોય છે.
હા તમારી વાત એકદમ સાચી છે, તો આપણે સૌ પ્રથમ ખેતીનું મહત્વ સમજીએ કે ખે ખેતીથી ઘઉં, ચોખા, મકાઈ, કપાસ શાકભાજી, ફળો અને કઠોળ જેવા પાક મળી રહે છે, આવ ઉપરાંત ખેતી દેશના અર્થતંત્રમાં પણ મહત્વનું યોગદાન આપે છે. તમે કહ્યું એ રીતે આ આધુનિક સમયમાં ખેતીમાં પણ ઘણા બદલાવો આવ્યા છે. જેમ કે સિંધુ ખીડની સંસ્કૃતિ વખતે માત્ર ખાલી બળદ દો પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા જે થી તે લોકો ખેતી કરી શકાય પરંતુ હવે ટ્રેક્ટર ડ્રીપ સિંડાઈ સ્કેલ પર અ સુધારેલા બિયારણ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ વધ્યો છે. જેના કારણે ઉત્પાદન વધે છે. અને પાણીની પણ બચત થાય છે. અને આપણને સારું એવું ભોજન મળી રહે તે માટે સારું એવું અનાજ થાય છે.
સાચી વાત છે, તમે જેમ કીધું કે હાલની આજની ટેકનોલોજી છે, એ આપણને ખેતીમાં જે અનાજ છે, આપણે પકવીએ છે, એનો વધારો અને સારો એવો પાક મેળવી એના માટે આપણને ફાયદાકારક છે. જે ઘણો આપણને ફાયદો ટેકો આપે છે. કે તમે જેવી રીતે કીધું કે પહેલાના સમયમાં ખેતી પરંપરાગત રીતે થતી હતી બળદ હળદ અને માનવ શક્તિનો વધુ ઉપયોગ થતો હતો આજે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીના વિકાસથી ખેતીમાં મોટા ફેરફારો આવ્યા છે. અવે તમે કીધું કે ટ્રે હાવેસ્ટર અને ડ્રીપ સિંચાઈ પછી સ્લિકલર સિસ્ટમ ડોન અને આધુનિક યંત્રો નુ ઉપયોગ કરીને ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. એ સાચી વાત છે, કે જે પેલા ના સમયમાં આપણે ખેતી કરતા હતા એમાં કોઈ બી સાધનો હતા જ ની માણસ પોતાની જાત મહેનત અને મજદૂરીથી જે પાક ઉજવ ઉગાડતા હતા એ બો ઓછો થતો હતો. આજે જે તમે જણાવ્યું કે જે ટેકનોલોજી છે, એના લીધે આપડે પાક બોવ જ વધારે છે, કેમ કે જે પેલા આપડે પાક ઉગાડતા હતા એનો આપણે કમસે કમ હજાર ગણો વધારે ઉગાડીએ શ શકીએ છે, અને બધાને પૂરો પડી રે એ રીતનું હોય છે, હવે પાણી જોઈએ કે બીજું બી એમાં ખેતી માટે જરૂરી વસ્તુઓ છે, પાણી એ ખેતીને તેજ જીવન છે વરસાદના સમયથી થતા તો ખેડૂતનો સારો પાક મળે છે. વરસાદ સારો થતો અને પરંતુ અનિયમિત વરસાદ અને દુષ્કાળ અને પૂર જેવી કુદરતી આફતો ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરે છે તેથી આપણને યોગ જે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે વરસાદ વરસાદી પાણી નો સંગ્રહ પછી ચેકડેમ અને ડંપક સિંચાઈ જેવી પદ્ધતિઓ અપનાવવાથી આપણને બચત થાય છે જેથી એક વરસાદ પણ ખેડી-ખેતી માટે જરૂરી એવું બની શકે છે.
હા, તમારી વાત એકદમ સાચી છે કે ખેતી એ વરસાદના પાણી પર જ આધારિત હોય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણીનો સંગ્રહ કરી અહ બીજી ઘણી ઋતુઓ શિયાળો છે ઉનાળા માં આપડા ખેડૂતો ખેતી કરે છે. અહ મિત્ર ખેતી માત્ર એક વ્યવસાય નથી પરંતુ આપડા દેશની સંસ્કૃતિ અને જીવનશૈલીનો આધાર છે. ખેડૂત એ દિવસ રાત મહેનત કરીને સમગ્ર દેશ માટે અનાજ ફળ શાકભાજી અને અન્ય કૃષિ પેદાશો ઉત્પન્ન કરે છે. તેથી ખેડૂતનું જીવન અને ખેતીનું મહત્ત્વ સમજી દરેક દરેક નાગરિકે સમજવું જોઈએ. ખેતીથી અહ ઘણા ફળ પ્રદા પળા દ્યો ઉદાહરણ તરીકે તરબૂજ છે સકરટેટી છે કેળા છે અહ સફરજન છે એવા અહ ફળો પણ ઉત્પાદન કરવામાં આવે છે. તે ખેતી માટે સૌથી પહેલા તો જમીનની પસંદગી કરવામાં આવે છે. સાળી ફળદ્રુપ જમીન હોય તો પાકનું ઉત્પાદન પણ સાળું મળી રહે. સમયાંતરે જમીનની પરીક્ષણ મતલબ ચેકિંગ કરવું કરતું રહેવું જોઈએ જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે કે નહીં તે આપણને જાણ થઈ શકે
તે પછી આપડે હંમેશા ખેતરની અંદર કુદરતી ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ. હાલના સમયમાં લોકો ઘણા ખેડૂતો હોય છે જે અહ યુરિયા ડી એ પી જેવા ખાતરનો ઉપયોગ કરી પાકને વધુ ઉગાડે છે પરંતુ તે આપડા જમીનને ઘણું નુકસાન કરે છે તમે સમજી શકો છો.
સાચી વાત છે તમારી તમે જેમ કીધું કે હાલ અહ લોકો જે કેમિકલ વાળા જે પદાર્થો છે એનો ઉપયોગ ખેતીમાં કરે છે. અહ આજના સમયમાં જૈવિક ખેતીનું મહત્વ પણ વધી રહ્યું છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશકનો વધુ ઉપયોગ કરવાથી જમીન ની ફળદ્રળતા ઘટે છે. અને સ્વાસ્થ્ય પર પણ અહ અસર થાય છે. જૈવિક ખેતી દ્વારા જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને લોકો સુધી સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક પહોંચે છે હવે જે તમે કીધું એ બધી બાબતોથી જે પાક બને છે એ આપણને વધુ સારો મળે છે પણ એક હિસાબે એ આપણા સેહત માટે સારો ના પણ કેહેવાય આજના સમયમાં જૈવિક ખેતીનું મહત્વ તો ઘણું જ વધી ગયું છે કેમ કે એ હવે આપણને થોડું મળવું અઘરું પડે છે કેમકે કેમિકલ્સ વાળું જે ખેડૂતો છે એ જે કેમિકલ યુઝ કરે છે એ વધુ ખેતી માટે છે અને પોતાના વધારે ફાયદા માટે કોઈ બી કેમિકલ વિચાર્યા વગર વાપરી નાખે છે. જે અસરો આપણા સુધી પહોંચે છે અનાજની અને ખેડૂતો જેમ કે સરકાર પણ ખેડૂતોના વિકાસ માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. પાક વીમો છે સિંચાઈ યોજનાઓ ખેતી માટે સહાય યોજનાઓ અને આધુનિક સાધનો અને કૃષિ માર્ગદર્શનો જેવી સેવાઓ ખેડૂતોને મદદરૂપ બને છે. જો ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અને ટેકનોલોજી મળે તો ઉત્પાદને આવક બંને માં વધારો થઈ શકે છે, જેના માટે ખેડૂતોએ કંઈ લાલચ કરવાની કે પછી જે હાનિકારક દ્રવ્યો છે, એને વાપરવાની જરૂર નથી.
હા તમારી વાત એકદમ સાચી છે. ખેડૂતોએ ખાતર અને દવાઓનો ઉપયોગ કરવો જ જોઈએ. પરંતુ તેનો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો જોઈએ. વધુ દવાઓ ઉપયોગી જમીન અને પાયા પર્યાવરણ માટે ઘણું નુકસાનકારક છે. શક્ય હોય ત્યાં સુધી જૈવિક ખાતર જેમ કે ગોબર ખાતર વર્મી કોપ્સિકમ કોમ્પોસિસ્ટ અને અ જીવામૃત જેવા કુદરતી વિકલ્પનો જ ઉપયોગ કરવો જોઈએ. ખેડૂતો માટે પાક ફેરબદલી ખુબ જ લાભદાયક છે. દર વર્ષે એક જ પાક લેવાને બદલે જુદા -જુદા પાક લેવાથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. અને જીવાતોનું પ્રમાણ પણ ઘટે છે.
સાચી વાત છે, અ તમે કીધું એ એકદમ સાચી વાત છે. હવે એ તો આપણે જોયું કે એની અમુક અસરો આપણેે ભોગવવી પડે છે, હવે ખેતી ખેતી સાથે અમુક બીજું પણ આપણે બીજી ખેતી અલગ એને રિલેટેડ કરી શકીએ. કે પશુપાલન છે, મધમાખી ઉછેર છે, પછી માછીમારી અને બગાયતી ખેતી જેવા પૂરક વ્યવસાય અપનાવી ખેડૂતોને આવકમાં વધારો થઈ શકે છે, આજના યુવાનો પણ આધુનિક ખેતી પછી ગ્રીનહાઉસ પછી હાઇડ્રોપોનિક્સ અને ડિજિટલ ટેકનોલોજી ઉપયોગ કરીને ખેતીની નફાકારક બનાવી શકે છે.
હા તમારી વાત એકદમ સાચી છે. ખેતી સાથે આપણે પશુપાલન ડેરી મધમાખી ઉછેર મરગા ઉછેર અને માછલી ઉછેર જેવા વ્યવસાયો થી પણ ખેડૂતોએ જોડાવું અને તેમના આવકમાં વધારો કરી શકે છે.
આને મિશ્ર ખેતી પણ કહેવામાં આવે છે અને તે વધુ લાભદાયક સાબિત પણ થાય છે ખેડૂતો માટે.
બરાબર.
હા.
અહ આપણે જેમ કીધું કે તમે એક ખેતીની સાથે સાથે બીજી ખેતીઓ પણ સાથે કરવી જોઈએ જે એક ખેતી બીજે ખેતીને રિલેટેડ ટેડ હોય શકે જેમ કે ખેતી સાથે પશુપાલન કરીએ તો એક હિસાબે એ પણ ફાયદો છે, કે જે અહ ઘાસ આપડે જે તેનું વેસ્ટ છે, ખેતરમાંથી બચે છે એ આપણે પશુઓને આપીએ પશુઓ દ્વારા જે ખાવામાં આવે છે, એના દ્વારા આપણને દૂધ ને એ તો મળે જ છે. પણ એમના દ્વારા જે ગોબરને એ બધું મળે છે, એનું ખાતર કરીને આપણે ફરી એમાં ઉપયોગ કરીએ છીએ સખીએ છીએ. હમ્મ, આપણે સૌ એમ તો ખેડૂતનું સન્માન કરવું જોઈએ, કે ખોરાક નો બગાડ કરવો જોઈએ નહીં કારણ કે દરેક એ દાણા પાછળ ખેડૂત નો પરસેવો છુપાયેલો છે. જો ખેડૂત સમૃદ્ધ બનશે તો દેશ પણ સમૃદ્ધ બનશે એટલે હંમેશા ખેડૂત નો આપડે સન્માન તો કરવું જ જોએ.
હા, તમારી વાત એકદમ સાચી છે. આજના સમયમાં ખેતીમાં ટેકનોલોજી પણ એટલો જ ઉપ કે ટેકનોલોજીનો પણ એટલો જ ઉપયોગ વધી રહ્યો છે. જેમ કે મોબાઈલ દ્વારા હવામાનની આગાહી આપણે જાણી શકીએ છીએ. બચાર ભાવ જાણી બજાર માં અહ કેટલો ભાવ ચાલી રહ્યો છે બિયારણનો કે જાણી શકે છે. અહ કૃષિની કેટલી